જી કૃષ્ણ.
કેમ છો મજામાં.
હા મેં મજામાં છું તમે. હા દિમાગે તમે. જય માતા હું જય મા.
તમે જમે લીધું. રોટલી શાક દાળભાત.
હા બરાબર.
તમે.
નહી કે મેં તો આજે કડી ખીચડી.
હા.
હા બીજું તમે કોલેજ છે આવતા હડે.
હમણા હું વરસાદ નાને એવા આવે. વરસાદ નને આવે એટલે ઘર થી આવવાનું ને. બસ માં પ્રોબ્લેમ થ એટલેમ. હોસ્ટેલ ચાલુ થઈ ત્યા સુધી પછી જ્યાં આવા હે.
હ પછી કાલથી આવ હા.
મજા નઈ આવે આવવાની.
કાલથી આવવાના તમે.
કાલ થી કાલે જોમ વરસાદ કેવોક આવે તે હિસાબે.
મ.
આવું પશી.
ને કઈ કેહેતા હતા.
હ હા
ત એ કામ કેવા નતા હા
શું કામ?
જારે કાલે દસ હજાર ની જ આપશો કે જ
ચોક્કસ હ જર
હ તમે હા
હમ શું જરૂર પયડી
ઘરનું જરા કામ ચાલતું છે તો વસ્તુ લાવવાનું છે તો એજ પૈસા જરા ઘ ટા છે તોમે દસ હજાર તો મે પછી મારા પાસે પૈસા ઉપલબ્ધ હશે તો મેં તમને રિટર્ન કરી દઈ
હ હા આપીશ ને.
હા
હમણાં મોકલું કે કાલે પછી મોકલા.
એટલે તમારા કેશ છે કે ઓનલાઈન છે?
ઓનલાઇન જ છેે.
હ તો કઈ નઈ ઓનલાઈન કાલે હું આવીશ આપડે જયારે મેં કોલેજ આવીશ ને ત્યારે મને આપજો ને તમે.
હા કોણ કાલે કોલેજમાં આપે મળીએ. હમ. નઈ આવું તો કઈ કે પ્રોફેસર? પ્રોફેસર કઈ મારા માટે?
તમારા માટે તો કઈ નઈ કઈ. એનસીસી વાળા સર છે ને મુકેશ સર
હા.
એ મને કે પેલા તારો દોસ્તાર નથી આવતો.
પછી.
હમ
બું વિ બું બોલા બોલેલી છે.